હલો.
અવાજ આવે તમારો?
હા અવાજ આવે.
તો આજે આપડે શેના ઉપર વાત કરીએ બોલો તમને એ વિચારે કે પછી હું કઉં?
આ વાત પર કરીએ.
શું?
ખાવાની વસ્તુ બધ
હા તો તમને કેવી વસ્તુઓ ખાવી ગમે છે. ફાસ્ટ ફૂડ કે પછી ઘરનું સાદું ભોજન.
એમ ફાસ્ટ ફૂડ એ ગમેને ફાસ્ટ ફૂડ ઘણા દિવસથી ખવાય તો પછી ઘર નુ યાદ આવે ખાવાનું.
હા, એ વાત તો છે મેં પણ ઘણી જગ્યાએ જોયું છે. જે બહાર જ રેતા હોય તો એમને બહારનું ખાવું પડતું હોય તો પછી એ ઘરનું
ઘરનું ખાવાની ઈચ્છા થાય હા હોય. ઘરનું નું ઘરનું જ ખાઈએ ઘણા દિવસ તો પછી એમ થાય બારે જક જઈએ ઈચ્છા
હા, કાક તમે કાલે ગયા, કાલે ગયા તા કાક બાર ખાવા તમે?
હા, ગેસ્ટ આયા તા એટલે. માસી ને માસી સો
હા હા એ તો મેં જોયું સ્નેપો દાળ ભાત ખાવાતા હતા છેલ્લે. દાળ ભાત ખાવાતા હતા. પહેલી વાર ના ના પેલા એતે એક વાર આવી રીતે ફોટો મુક્યો તો. હોટલનુ નતું પણ એ કાઠિયાવાડી હોટલનો હતો.
એ તો ફરવા ગયા તો તય ખાધું તું
અને તે મુળ ખાધું તો
ના આવી રીતે ઘરેથી પહેલી વાર ગીયાતા
હા હા ઓમ તો અમે તો ખાતા રેટ વચ્ચે વચ્ચે પરંતુ હોટલમાં તો અમે ફિક્સ જ રાખીએ કે કોકનો બર્થડે હોયને ઘરમાંથી કોઈપણ છોકરાનો ના ના તો એમાંથી બધા ના બડેમાં જવાનું એટલે હેને મે વર્ષમાં ત્રણથી ચાર વાર જવાનું થાય એટલે માર તો બેનો બનનો આવી તો બધાનો બડે આવે એટલે પછી મારા લગ્ન હતા એના કારણે નતું થીયુ જવાનું
હા એ તો છે. એતો કાલે ગયા ત ને તો ઓલું. કઈ સબજી હતું. પનીર નું હતું ચીઝ વાળું. ચીઝ વાળું શાક હતું.
ચીઝ બાઉલ હતો કેશુ.
હ તું ઉપર ચીઝ ચીજ હતું.
ચીજ હતું કે પછી પનીર ના હોય
ના પનીર પનીરે હતું ને ઉપર ચીઝ એ હતું. ઓલું થઈ જાય ને શું કહેવાય એને. મેલ્ટ થઈ જાય છે મેલ્ટ થઈ ગયેલું ચીજ હતું. હ ચીજ વાળું વધારે ભાવ રૂ. એ ભાઈને ચીઝ વાળું વધારે ભાવે તો એ વાત શાક જ મંગાવે.
હા એ તો અમને એવું બધું વધારે જ ભાવે.
પણ ચીઝનોો ટેસ્ટ થોડો પછી અલગ આવે.
હા એ તો છે ચીજનો જે ટેસ્ટ થોડો અલગ આવે. એમાં હોય ને પાછો થોડુંક
ઓલ્ડ ટાઈપ જેવું લાગે થોડું
હા અને પીઝામાં ખાતા હોય તો તો એમ બે ભાઈને હતા મતલબ પટેલ અને એમ ને પીજા પણ બઉ ભાવતા હશે તો તો ચીજ ભાવેરું તોતોહ કારણ કે પીઝામાં પણ ચીજ વધારો હોય
ડબલ ડબલ જીસ વાળા
તો શું મજા આવતી છે ખાવાની નઈ
કીધું હવે એક વાર ટ્રાય કરાવજો એમ કીધું હ હવે લાસ્ટ ટાઈમ હૈદરાબાદ ખાતા તા. ડોમિનોોઝ વાળા. એ ફસ્ટ ટાઈમ ખાતા તા હવે.
ઓમ તને ખાવા ગમે કે ના ગમે. આ પી્જા આવી ગયા.
બે ત્રણ અલગ અલગ મંગયા હતા એમાંથી એક ખાલી અખર લાગયો તો. પનીર વાડો.
હા એવું હ એક પનીર કોન પનીર કોન પિઝા આવે ને. એમાં પનીર હોય છે જેના કારણે એટલું ચીજ નથી હોતું જેથી હે ને એ.
હું રેડ પેપરિકા ને બધું. એ બધું નાખે ઓલિવસ ને બધું.
હા એટલે એ બધું ઓછું ભાવે.
એ બધા અમુકને ના ભાવે ટેસ્ટ એનો સારો ના લાગે,
હા મને પોતાને નતો ભાવતું ને એક અમે વાર અમે એવી રીતે રેડ પેફ્રિકા ને. થોડું લીલા કલર નું એવું બધું અંદર નાખેલું હતું બ્લેક કલરમાં નેટ તે પછી મશરૂમ ન
મશરૂમ એ આવેલા ઓવન
તો આ પછી એ કે જે પીઝા લે ત પનીર વાળો તો એ પનીર વાળો પીઝા બધા ભાયો આખા ઘરને તે પછી આખા ઘરમાં બધાએ એમ જ કીધું મમ્મી પપ્પા એને ભાઈ ને કે તમે એક પીઝા આપડે જ્યારે લઈ આવી ને ત્યારે આઈડો લઈ આવનો તે બીજું એક આપડે નવો ટ્રાય કરવાનું એટલેને આપડે બધા પીઝા ધીરે ધીરે ટ્રાય કરતા રહીએ એટલા માટે
ચેરી પોટેટો ચેરી ટોમેટો હા ચેરી ટોમેટો એ આવેરો પિઝામાં
હા.
બેલી કોને આવે ચેરી ટમેટો એટલે નંનકડુ એકદમ નંનકડુ ટમેટો આવે આવે.
હોવે કે કાક ઓ ઘણાં પીઝા આવેરા
ક પીઝા આવેરા પનીર ટીકા નું સબ્જી વાળું.
આ ઉપર તો તે એમાંથી એવું જ તો પનીર ટીકાનું શાક નાખેલું હશે ઉપર
હોવા એડવર્ટાઈઝ કરે ને પીઝ્ઝા વાળા તે ચોકલેટ પીઝા આવેલા અવે ખબર નહી કેવા લાગતા હશે પણ આવે
એ નવ પિઝા સાંભળ્યો છે. જેમાં તમે હેલ્ધી તો અમે ના હોય એ બધું પણ તું ખાવાની મજા આવતી હોય તો ક્યારેક ખાવાનું થાય તો ખવાય જ નથી રેગ્યુલર ના ખવાય.
રેગ્યુલર તો ઘરનું જ બરોબર રે ખાવાનું.
હા. અને જે પીઝા ની વાત નીકળી ને તો એમાં મેં એક પીઝા એવો હતું. એટલે બધે પિઝા ના બધા - છ જાતના પીઝા આવે અલગ અલગ. અને એના બધાના ચાર ચાર ટુકડા ભેગા કરેલા હોય ચોરસ માં અને એક મોટું ચોરસ પીઝો બનાવે. કારણ કે એક પીઝા હજાર રૂપિયાનો એક પીઝો આખો પીઝા આવે એક હજાર રૂપિયાનો પરંતુ અંદર બધે જ પ્રકારના આવે અને ફેમિલી ખાઈ લે ચાર જણા હા મિક્સમાં જે તે નામ લીધા ને અલગ અલગ પેલા આલી ટોમેટો પછી ચીઝ વા
ચેરી ટોમેટો હો હમ.
હા એટલે આવી રીતે બધા અલગ અલગ આવે ભેગા થઈને આવે અને તમે એમાં કાક તમારે અંદર કસ્ટમાઈઝ કરાવું હોય તો પણ આપણે એમાં કસ્ટમાઈઝ કરાવી શકીએ કે તમને આ નથી ભાવ તો તે એ પિઝા નો ફ્લેવર આખો કાઢી નાખવાનો અને ત્યાં બીજો નાખી દે એવું કરે.
હું એ તો છે એ કરી દેને. આમાં અમે એવું જો પીઝામાં ને પછી એમાં કટકા મોટા મોટા કરે ને પિઝામાં જેને ના પસંદ હોય એને ના ભાવે પછી.
હા, એ તો હોય. જેને ના પસંદ હોય, એને ના ભાવે.
બધાની ચોઈસ અલગ હોય. બધા અમુક ને ઝીણું પસંદ હોય.
હા, અને પાછું ઘણા ને તો આપણને બધાને ભાવે છે, પરંતુ ઘણાને તો પિઝા પણ નથી ભાવ તું. એવું પણ હોય છે. આ લોકો એવા પણ છે.
જેને ભાવે તો પછી જ ખાય. એ જે મોટી ઉંમર ના હોય, એ બધા ઓછું-ઓછું ખાવા કરે છે.
હા, હવે તો આપડે કચ્છમાંને એમાં જઈએ ને, તો તો એમાં પણ આવી રીતે એક આઈટમ ફાસ્ટ ફૂડ ની હોય, આપડા બધા માટે. અને બાકી કઢી-ખીચડીને એવું બધું પણ હોય મોટાઓ માટે.
મોટા ભાગે બધે ફાસ્ટ ફૂડ નું થઈ જ ગયું છે.
લોકો પોતનું સ્વાસ્થ્યને ધ્યાને નથી રાખતા આવું ખાઈને.
પછી જે અમને ફેસ, તમારે? ત્યાં સુરત નજીક થાય ને
હા, સુરતમાં બધું સારું જડે છે. નાસ્તાનું પણ એક વાર હજી ટ્રાય કરવું પડશે કેવું જડેલું.
હા, મેં વચ્ચે રીલ માં જોતો તો મારે રીલ આવે ને, જે આપડે ફેસબુક ઉપર તો એમાં ઘણી રિલસો આવી હતી. એમાં કોકમાં કાક લસ્સી ની જગ્યા હતી કે ત્યાં લસ્સી ખુબ જ સારી મળે. પછી એક જગ્યાએ તો એવું હતું કે, સેન્ડવીચ ત્રણ લેયરની આખી ગોડ સેન્ડવીચ પણ, કેક જેવી સેન્ડવીચ આવે. એટલે કેક જેવી જાડી, ને? હા, બોલ. પછી બાહુબલી સેન્ડવીચ‌ ને એવી રીતે એટલું ચીઝ નાખ્યું હોય ને, તો એક ખાવાની તો કંઈ ખુબ જ મજા! આવતી હશે, મને એવું લાગે. ચાખીય કદી, પણ જોવાથી જ એવું થાય કે, અહીંયા! હા, ખાવા મળી જાય એક વાર તો.
ટેસ્ટ કરીએ ને તો ખાલી વોલ્કેનો નો ટેસ્ટ કર્યો. વોલ્કેનો આખા લાગે. એમ તો સારી લાગે ને, એમાંય હેને ચીઝ, કેપ્સિકમ અમ પછી મકાઈ આવે. અંદર એમાં
હા, એટલે એમાં એવું જ હોય. છે, પહેલા એક લેયર બ્રેડ ની રાખે. પછી એના ઉપર ચટણી લગાય દે. લીલી ચટણીની, અને પછી ઉપર એને કાક અઅઅ આપડે ચીઝ, અ હા.
લાવેલી હ, પછી ઓની પર બ્રેડ મૂકે, વળી એની પર કચુંબર નાખે. એમાં, એનામાં કેપ્સિકમ હોય, ડુંગળી હોય એમ.
હા, અને પઇ મેલ મેલ ચીઝ નાખે અને પઇ ફરીથી ઉપર તીજી લેયર મૂકી દે અને પછી આખું ચીઝ થી ઢાંકી દે એને. અને પછી પન પન પનીર ગોઠવી દેવું. પન એ બધું કર તે એ એટલું બધું મજા આવે ને ખાવાની, એમ જોવા જઈએ તો તો ખાધીય નઈ કદી. એક વાર ટ્રાય કરવું પડે.
જે ચી ચીઝ ના રસીયા હોય ને, એને વધારે પસંદ આવે આ બધી આઈટમો.
હા, એ તો ચીજ ના રશિયા હોય એને બઉ પસંદ આવે, અને પાછું એટલું નહીં. એ એક સેન્ડવીચ તમે ખાવો ને, તો આખો પરિવાર એમાંથી આરામ થી બે થી ત્રણ. જણા એક જ સેન્ડવીચ માથી ખાઈ જાય, એ દૂધ જે સેન્ડવીચ બનાવા વાળા હોય. ગેરંટી આપતા હોય કે તમે આરામથી ત્રણ જણા‌ આ સેન્ડવીચ ખાઈ લેશો ને એવી રીતે
એટલે અમુકની સાઈઝ મોટી આવેલી બ્રેડમાં ન અમુકની નાનકડી આવેલી તે અમુક ત્રણ લેયર હોય પાછ મોટી હોય ઘણી
હા અને જે એક બાહુબલી સેન્ડવીચ આવે છે ન તો એ સેન્ડવીચ તો અરાઉન્ડ એનો વજન બેથી ત્રણ કિલો તો સેન્ડવીચ નું વજન હોય છે એ સેન્ડવીચ છેન આરામથી ચાર થી પાંચ જણા ખાઈ એટલે એક આખી ફેમિલી ખાય લે એક જ સેન્ડવીચ એ સેન્ડવીચે પાછી બઉ મો એ નથી હોતી પાછી પાંચસો રૂપિયાની અંદર જ આવી જતી હોય છે એ સેન્ડવીચ ની કિંમત. તો એ મે કીધું કે એટલું બધું કેવી રીતે પોસાતુ હશે સેન્ડવીચ આવું આપવું-
ઠીક છે પાછી ઓછી કિંમત માં નથી આવતું ને.
હા એટલે જ ને અને પાછું એ તો ગેરંટી લેતા હોય કે આ બધું અમે કંપની નું વાપરીએ છીએ. વિડીયો મને એમાં પણ બતાવે છે. કે હા અમૂલ નું વાપરીયે છીએ કે પછી આયનુ વાપરીએે છીએ એટલે ટોટલ આખી નામચેન બ્રાન્ડ ની જ વસ્તુઓ વાપરતા તા હોય છે. કોઈ પણ એવી વસ્તુ નહી કે જે ખરાબ વસ્તુ લઈ આવ્યા હોય એક્સપાયર થયેલી વસ્તુઓ વસ્તુ લઈ આવ્યા હોય સસ્તા ભાવમાં અને એ ખવડાવતા એવું નહીં. એક્સપાયર થઈ ગયું હોય ને તો એ ફેંકી દે એ વસ્તુને એમ પણ એ જણાવતા હતા.
હો એય તો કે કરે હવે જોઈ ચાલે.
હારું તો તમારી જોડે આવીશું એ વખતે ખાવા લઈ જજો બીજું શું
ઠીક છે.
હા હારૂ હાલો મૂકો હો.
હા